કેમ છે મજમાં મુકેશભાઈ.
મજા મજા તમારે કેમ છે.
અમારે બસ જલસો છે.
એવું છે બસ તબિયત ભણી સારું કેવો છે વરસાદ. તમારી બાજુ.
અમારે વરસાદ તો હમણાં કઈ એટલોું બધો ખાસ છે નહી વરસાદ. કેમ કે આગાહી પૂરતી આપી નથી હજી.
અમાર બાજુ તો બહુ વરસાદ છે.
સાદ છે.
હા બોવ અતિશય છે.
હા તો ખેતીમાંને એ માનું
હા નુકસાન તો ઘણું છું છે પાકમાં.
હા. તો એઈ પાકની નુકશની એ સરકાર ન થોડું ઘણું વળ આપ
હા તો તો સમગ્ર જવાબદારી કોણ સરકાર લે કે ગામના મુખી
સરકાર ક છે ફમ એકસે
એની અરજી કરવા માટે આપણેે શું શું કરવું પડે
જે કારણ આપડે ગામના મુખી પછી જવવાનું અને આપણે મદદ કરી તમને ફોર્મ ભરવામાં મદદ કરે એ ફોર્મ ભરવાનું એમાં તમારે જરૂર પૂરતા ડોક્યુમેન્ટ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના એ ડોક્યુમેન્ટ થઈ જાય પછી સર મામલતદાર અ મામલતદાર કચેરી એ જવાનું ત્યા તમારી અરજી કરવાની અને તમારું ફોર્મ સબમિટ કરવાનું એ પછી આગળની કાર્યવાહી થાય અને તમારે તમારા ઘરે ઇન્ફેક્શન ઇન્ફેક્શન આવે છે જોવા માટે કે તમારે કેટલું નુકસાન થયું એ પછી બધું ડિસાઇડ કદી ને એ લોકો તમને વળતર આપે.
હમ્મ અને એમાં વળતર કેટલા ટકા મળતું હોય
પચાસ ટકા વળતર મળે પચાસ ટકા નો હોય. સરકાર પચાસ ટકા સબસીડી ઉપર આપે ને પચાસ ટકા આમ આપી દે
અત્યારે તો સીઝન ચોમાસાની છે, તો કપાસ, સોયાબીન છે, મ પડી છે અને
બીજો તો બહ ચણા છે એવું છે
હમ્મ તો તો જે આ પાક લેવાતો હશે એ પાકની સંપૂર્ણ જવાબદારી અત્યારે તો ખેડૂત તો ઉપર આવતી હશે ને
હા એની સંપૂર્ણ જવાબદારી ખેડૂત ઉપર હોય અત્યારે અત્યારે પાણી ની અસર હતી અત્યાર સુધી પણ હવે પાછો વરસાદ ફૂલ થઈ ગયો એટલે હવે પાણી વધી ગયું અને પાક સળવા મંડ્યો
એમાં શું ઈળો દ્વારા સડે છે કે કોઈ પશુઓ દ્વારા હાની
ના ના એ દારા નહી આપ પાણી ના લીધે જે પાક છે એ પાણીમાં વધારે ડૂબી જાય એટલા માટે એ પાક સડી જાય વધારે પડતું પાણી હોવાનું
ત્યાં કઈ પાકો માં કઈ રોગચાળો ફેલાય કે? પશુઓ દ્વારા આની વધુ ફ ફરતી થાય છે.
ના ના પશુઓ દ્વારા હાનિ નથી થતી પર રોગચાળો વધારે
રોગચાળામાં કેવી રીતને પાન સડી જતા હોય કે જે અંદર ફસલ ઉગતી હોય એ ફસલ તો વિનાશ થઈ જાય છે
ના ના એમાં જીવ જંતુઓ ક્યારેક ઈડો ઇયળો વધારે થઈ જાય એના માટે પછી માથે જે જે જરૂરી પોષક તત્વઓ જે આપડે ખેતર માં નાખ્યા હોય એ નો નાશ કરે છે જંતુઓ એટલા માટે પાક નિસ
જે ડુંગળી ડુંગળીનું વાવેતર કરતા હોય બરાબર. તો શરૂઆતમાં ડુંગળીનું વાવેતર કરવા માટે કઈ કઈ પ્રક્રિયા કરવી જોઈએ કે જેનાથી થી આપડી ડુંગળી વધુ સાર ભાગ ફળે અને એના ભાવ પણ સારા આવવા આવે.
ડુંગળીના પેલા એના માટે સારો એવો ડુંગળીનો રોપ લેવો પડે. કોઈ લોકલ નહી લેવાનું અને સારી રીતના એને ખેતરમાં વાવી અને યોગ્ય એને પાણી પૂરતું મળવું જોઈએ યોગ્ય કે ખાતર ખાતછા વગેરી અને એની યોગ્ય કે માવ માવજત કરીએ તો ડુંગળી સારામાં સારી થાય અને એનો ટેકાના ભાવ પણ વધુ મળે અને બજારમાં વેચવા નાખો તો એનો ભાવ પણ સામાન્ય ડુંગળી કરતા વધારે મળે.
શરૂઆતમાં જે તમે કયો છો કે સારો લોકલ કરતા સારો રોપ લાવવો પડે પડે લોકલ માં અને સારો રોપમાં તફાવત શું હોય કે જેનાથી અમને ખબર પડે કે અમારે આ રોપ ની પણ આ રોપ કો મારે લેવો જોઈએ.
લોકલ રોપ જે હોય છે એ જોતા જ ખબર પડી જાય કેમ કે લોકલ જે ઉપરના જે પાંદડા હોય એ કાળા આછા કાળા હોય અને છે જેમાંથી વાય શું કેવાય દૂધ ગંધ આવતી હોય જે સારી ક્વોલિટી ના હોય એ જે ઉપર નો ભાગ છે એ લીલો વધારે પડતો લીલો હોય અને એ દુર્ગંધ વધારે આવ નો હોય એ એટલો તફાવત હોય સારા ને ખરાબ
હા અને એ રોગ ઉત્પન્ન સેમાંથી કરતા હોય એ લોકો.
એ લોકો તો જે ડુંગળી ના નાના નાના બીજ હોય એનો છંટકાવો કરે આ થોડી કેવી જમીન માં અને એમાં પૂરતું પાણી ને એવું બધું ન હા ખાતર ને એવું બધું નથી એમાંથી
એટલે તમારું કેવું એમ છે કે આ રાસાયણિક દ્વારા એ રોપ નો ઉછેર કરવામાં આવે અને તેને પછી ખેડૂતોને સામાન્ય ખેડૂતોને વેચવામાં આવે છે એ રીતની પ્રક્રિયા હોય છે આમા
તમારું કઈ બાજુ રેવાનું
સામાન્ય રીતે ખેડૂતોને ટેકાના ભાવ કેટલા મળતા હોય.
સામાન્ય રીતે ટેકા નો ભાવ એ બજાર પ્રમાણ તો નથી. ડુંગરી ડુંગરી જેવી રીતે મગફળીનું ઉદારણ લઈ તો કિલો ના સાતસો થી સાડા સાતસો રૂપિયા ટેકા જ ભાવ લે અને વજનમાં નાખી એ તો એને વીસ કિલો મગફળીના નવસો થી હજાર સુધીમાં એને હજાર ભાવ મળે.
જે આપડે ભાવનગર માં આવેલું મહાન મહુવા જે યાર્ડ કેવાય છે એ ડુંગળી માટે ખૂબ પ્રસિદ્ધ છે ક્યારે તમે એની મુલાકાત લીધેલી કે
ના ના એની મુલાકાત નથી લીધીલી અમે તમે લેલીશ
નહી અમે તો ક્યારે ગયા નથી કારણ કે અમારે પાસે ખેતી નથી એટલે ખેતીની માહિતી અમારી પણ પૂરતી નથી હોતી
અમારી એ બાજુ દૂર પડી જાય મોવા એટલે એ બાજુ તો નથી પછી જયતા બાજુ જવાનું જ ના થાય
એટલે
બાકી ડુંગળીમાં જે ડુંગળીની પ્રક્રિયા થતી હોય એમાં કેટલી કેટલી મ મજદૂરી લાગતી હોય અને એ મજદૂરીમાં શું શું કામ કરવામાં આવે
સૌપ્રથમ તો મજૂરીમાં તો પેલા ખેતર તૈયાર કરવા માટેને ટ્રેક્ટર થી ખેડવું પડે એટલે એજ મિનિમમ એક એક વિઘામાં કદાચ એને ટ્રેક્ટરથી એક વાર વેરો ચલાવે તો હજાર રૂપિયા એ પછી
એમાં બીજી બધું ખેતર તૈયાર કરવામાં ટ્રેક્ટર દ્વારા લગભગ એક વિઘા આપડે સરેરાશ ગણીએ તો ત્રણ થી ચાર હજાર રૂપિયા ટક્ટર થી ખેતરને પેલા તૈયાર કરો પછી એમાં ડુંગળીનો રોપ નાખવા માટે ત્રણ ચાર મજૂર કરવા પડે એ એને એક દિવસનું ગણી તો ત્રણસો ચાર ચારસો રૂપિયા એને રોજ આપવું પડે એક દિવસની દાઢી તો એ પ્રમાણે ગણ્યા તો ડુંગળીના હામારી ખેતી છે
હા તો તમે આવા નાની મોટી કામ તો તમે કરતા થઈશો
હા નાના મોટા કામ તો અમે અમારે તયાદ કરી
હા તો ટટેક્ટર તો તમારે પાસે અવેલેબલ તો હશે જ કે હા તો હમણાં સરકાર લોકો ઉપરથી ખેડૂતોને ટટેક્ટર ખરીદવું હોય તો સરકારે પોતે આવા ખેડૂતોને નાની મોટી સબસીડી આપે છે ખ્યાલ કે તમને
જો આપે છે ખ્યાલ છે
તો તમને લાભ મેળવવાનો ખરો કે.
લાભ તો મેળવવાનો છે પણ અત્યારે. જે જેવી રીતના મંદિ ચાલે છે તો એટલા પૈસા. નથી કે ટ્રેક્ટર લઈ શકીએ સબસીડી સાથે.
તો તમને ટ્રેક્ટર ડ્રાઈવિંગ હાથ આવડે કે ન આવડે.
હા ટ્રેક્ટર તો આવડે.
તમે ક્યારે ખેતીમાં ટ્રેક્ટર હાંકેલું.
હા એક બે વાર ટ્રાય કરેલી.
એમાં તમે શું કરેલું.
ખેતર ને વેરો ચ વેરો હાકેલો.
એ દરમિયાન તમારો અનુભવ કેવો રહ્યો હશે.
એ દરમિયાન અનુભવ તો સારો રહ્યો છે પણ પેલી વાર હોય એટલે થોડીક બીક તો લાગે જ.
હ તમને આમ તફાવત લાઈગો કે આપડે. બળદગાડા માંથી સીધા આ ટ્રેક્ટર માં આવ્યા તો. તો શું બળદ ગાડું સસ્તું કહેવાય કે ટેક્ટર સસ્તું કહેવાય.
સસ્તું તેવું બળદગાડું કહેવાય પણ એમાં વધારે પડત રાજ્ય શ્રમ જોએ પરંતુ ટ્રેક્ટર. ટેકનોલોજી દ્વારા છે એટલે એમાં કઈ શ્રમ જોઈએ નહી અને. જે બળદ દ્વારા કરીએ એમાં બે. ત્રણ જણા ની આવશ્યકતા રહે પરંતુ જો. સાથે કરીએ તો એક જણા એક જણાની જ આવશ્યકતા રે અને. પૂરતું કામ સમયસર થઈ જાય અને ખેતર બળદ દ્વારા ખુબ. વાર લાગે અને એની પ્રક્રિયા બહુ.
હાર્ડ હોય છે.
અને જે ડુંગળી હોય એમાં તો કે કેરાત બનાવવા પડે ને આપડે.
હા એમાં તો એ જ બનાવવો પડે.
અંદાજે કેટલા ફૂટ ના રાખવા પડે.
અંદાજીત બે અઢી ફૂટ ના.
હ અને પછી આપડે માંડવી છે, પછી ચણા છે, એમાં. તો કેરા નો હોય ને.
ના ના એમાં કેરા ન.
ખુબ ખુબ ધન્યવાદ આપનો મુકેશભાઈ અમને ખેતી વિશે માહિતી આપવા માટે. ખુબ ખુબ આભાર આપનો.
ધન્યવાદ.